નમસ્તે કેમ છો?
મજામાં તને કેમ છો?
હું પણ મજામાં જ છું.
જીમાણું હોવે.
ના. અ ચલ રહ
પર્યાવરણ વિષય‌ અ પર બાત કરની છી.
પર્યાવરણ વિશે ઓકે. વાહ ખુબ સરસ વિષય છે પર્યટન એટલે ફક્ત તો એક જગા તો બીજી જગા ન જેવ નથી પણ નવી જગ્યા જોવાની નવી સંસ્કૃતિ સમજવાની મ મનને તાજુ કરવાની અને જીવનમાં નવા અનુભવ મેળવાની સુંદર રીત છે.
હા ના સાચું છે. જા જ્યારે આપણ રોજાની એક સખી સરખી જિંદગીથી થોડે વિરામ લિએે અ. નવી જગાા જાવે જોઈએ ત્યારે મન પણ ખુશ થાય અને ઘણું નવો શીખાવા પણ મળે.
બિલકુલ બિલકુલ પર્યટન માણસ ને ફક્ત આનંદ નથી આપતુ. પણ જ્ઞાન અનુભવ આત્મવિશ્વાસ અને જીવનને નવો દ્રષ્ટિકોણ પણ આપે છે.
શું છે. હ એ તો એક હૈ પર્યટન તું હમ
હા
બોલું છુ.
પર્યટન એટલે આરામ હા હા પર્યટન એટલે આરામ જ્ઞાન આનંદ અથવા અનુભવ માટે પોતાના રોજાના કણ થી બીજી કોઈ જગા જવ એ ધાર્મિક ઐતિહાસિક પ્રાકૃતિક સા પ્રાકૃતિક સાહસ અથવા મનોરંજન માટેનું પણ હોઈ શકે
હા ના એટલે પર્યાવરણમાં આથી ફક્ત પરવા જેવે એમ નથી પણ એમ શીખાવુ. સમજાવું એ અનુભવવું પણ સમજે છે.
બરાબર એકદમ સાચી વાત છે પર્યટન શા માટે જરૂરી
ઘણા રગ કહે છે પર્યટન જરૂરી છે, શ માટે
કારણ કે પર્યટન થી મનને આરામ મળે છે. તનાવ ઓછા થાય છે. પરિવાર સાથે સમય મળે છે નવા લોકોને મળવું થાય જે નવી સંસ્કૃતિ જોવા મળે છે અને જ્ઞાન પણ વધે છે.
આના ઘર કે કામ અને જવાબદારી અને ચક્રમાંથી. થોડા બ્રેક મળળે એ તો મન તાજું થઈ જાય.
પર્યટન અને માનસિક તાજની ન કેમ મહત્વ છે.
સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વ છે, હા ખૂબ જારે આપ નવી જ જાય પ્રકૃતિ જઈએ. એ રોડા ની ચિતાથી દૂર જ રહીએ. ત ત્યારે મન હલકા થાય છે. તનાવ કટાે અને માનસિક થકવા. ઓછી થઈ શકે છે.
હા એટલે પર્યર્તન મન માટે પણ એક પ્રકારની રિફ્રેશમેન્ટ છે.
હા ના એકદમ સાચું વાત છે. પર્યટન થી જ્ઞાન પણ વધે છે, ના
હા જરૂર જરૂર જ્યારે આપ કોઈ ઐતિહાસિક જગ્ગ સંગ્રહાલય મંદિર કિલ્લો સમુદ્ર કિનારો પહાડ જંગલ અથવા બીજા રાજ્યમાં જઈએ ત્યારે એક જગહની. તિહાસ લોકની રાહની ભાષા ભોજન પરંપરા ઘણું શીખવા મળે છે.
આના પુસ્તકામાં વાંચની એક બાત છે, પણ જગાહની પાટેની આંખે જે ઓી ઉલગ અનુભવ છે.
બિલકુલ બિલકુલ પરિવાર સાથેથી નો સમય પણ મળે છે ને
હના હના પરિવાર નજીક લાવે પણ મદદ કરે છેને.
હા આજ કલ બધા પોતા પોતાના કામમાં વ્યસ્ત હોય છે પર્યટન દરમિયાન પરિવાર સાથે સમય વીતવા ના હસવું ખાવું. ફોટો લેવા ચર્ચા કરવી આ બધું. બંદન ને મજબૂત બનાવે છે.
હા ના ખાસ કરીને બાળકોને સાથે ફેરવા જોઈએ તો પણ ખુશ થઈ જ અને શીખે પણ ઘણું
એકદમ સાચી વાત છે.
મિત્રો તથા સાથે પર્યટન કરવાનું પણ મજામાં હોય છે ને.
હા ખુબ મિત્રો સાથે જઈને તો મજા. હ હસવા, રમ્મા યા તો બનવાની. મજા અલગ અલગ જ હોય છે. પણ સાથે જિમ્મેદારી પણ ખૂબ રાખવી પડે. સમય, ખર્ચ, સુરક્ષા અને એકબીજાની સુવિધા ધ્યાનમાં રાખવી.
હન આ ફક્ત મસ્તી નહી પણ યોજના પણ જરૂરી છે.
બિલકુલ બિલકુલ ભારતમાં પર્યટન ઘણા પ્રકાર છે.
હા ના પહાડ જે ઝરના, સમુદ્ર, જંગલ, ધાર્મિક પર્યટન મે મંદિર તીર્થ સ્થળ ઐતિહાસિક પર્યટન મે કિલ્લે મહેલ, સ્મારક, સાંસ્કૃતિક પર્યટન મે લોક કલા, ઉત્સવ પરંપરા. અ સાહસી પર્યટન મે ટ્રેકિંગ, રીવર શ્રીપ લિફ્ટિંગ, કેમપિંગ, આરામ માં મોટું પર્યટન મે હિલ સ્ટેશન, રિસ્ટોર, બીચ આમ વહ ટલે બ્રેકન વ્યક્તિ પણ પસંદ પ્રમાણે પર્યટન મળી શકે.
હા એકદમ એકદમ પ્રાકૃતિક પર્યટન ની મજ્જા છે.
હા ના મને તો પ્રાકૃતિક પર્યટન ખૂબ ગમે. પહાડ, નદી, હરિયાળી, ઠંડી હવા મન ખુશ થઈ જાય.
હા પ્રકારતિક જગ મનને શાંતિ આપે છે, શહેરની ભીડ ભાડ, આવાસ, ધાવપ ત દૂર જઈએ પ્રકૃતિ વચ્ચે સમય. બીતવાના એક સુંદર અનુભવ છે.
હા ના આ મોબાઈલ પણ ઓજે વાપરાવે, અને ક્ષણોને જીવોની ગમે.
બિલકુલ બિલકુલ.
ધાર્મિક પર્યટન પણ ઘણા લોકોની ગમે છે. શું ખાસ છે?
ધાર્મિક પર્યટન માં શ્રદ્ધા શાંતિ, આધ્યાત્મિક અનુભવ અને મનને સ્થિરતા મળે છે. લોકો મંદિર, ધામ, તીર્થક્ષેત્ર, દરગાહ, ગુરુદ્વારા જેવી જગ ક્યાં જઈએ મનને શાંતિ અનુભવતા હોય છે્
હા ના એક ફક્ત યાત્રા નથી પણ ભાવના પણ સફર છે.
એકદમ એકદમ.
ઇતિહાસિક જગહ જોઇ થી શું ફાયદ?
એથી આપને પોતાના દેશનો ઇતિહાસ, રાજા મહારાજા યુદ્ધ સ્થાપત્ય સ્થાપત્ય કલા જૂના સમયની જીવનશૈલી વિશે ખબર પડે છે, બાળકો માટે પણ આ ખુબ શૈક્ષણિક અનુભવ બને છે.
હા ના સરસ વાત છે. એ કિલ્લે અથવા સ્મારક જોઈ ત્યારે પણ થાય. કે આપણા એ ઇતિહાસ કેટલો સમૃદ્ધ છે.
બિલકુલ બિલકુલ.
અને પર્યટન સ્થાનિક વ્યાર્થ વ્યવસ્થા પર્યટન ફક્ત ફેરવા માટે છે, આત યથી લોગાની રોજગાર પણ મીડે છે
હા એથી રોજગાર પણ ખૂબ મળે છે જ્યાં પર્યટન વધે છે, ત્યાં હોટેલ, ગાઈડ, વાહન, ફૂડ સ્ટોલ હેન્ડીક્રાફ્ટ, લોકલ બાજાર આ બધાને કામ મળે છે.
હાને બોહુત સરસ. પર્યટન સ્થાન આની અર્થવ્યવસ્થા મજબૂત બને છે.
હા એકદમ.
પર્યટન પહેલે યોજના જરૂરી જારે આપણ પર્યટન માટે જઈને ત્યારે પહેલેશ ટુ યોજના કરવાની જોઈએ.
હા હા કયા ઠિકાને જવું છે, કેટલા દિવસ માટે જવું છે. બજેટ કેટલો છે. ટ્રાવલ કેવી રીતે કરવાનો, હોટેલ, બુકિંગ, હવામાન. અ ખાવા પીવાની વ્યવસ્થા, સુરક્ષા
હા યોજના ની વગર જોઈ જો મજા કરત વધે તકલીફ થઈ શકે
બિલકુલ બિલકુલ
હા જયારે બદલાની આસ અનુસાર યોજના બને ત્યારે ખર્ચ નીમંત્રણ રહે. નિયંત્રણ રહે, ટ્રાવલિંગ રહું ભોજન, શોપિંગ, એન્ટ્રી ટિકિટ આ બધે ધામ ધાનામી લેવુંશ જરૂરી છે.
હા એટલે પેલે યોજના, પછી યાત્રા એ સાચી વાત છે.
એકદમ એકદમ, તુ સાથે લેવું જાય જાય ને
પર્યટન માટે શું શું સાથે લેવું જોઈએ અ મ એક તો જરૂરી કપડા, પાણીની બોટલ, થોડો નાસ્તો, દવા. મોબાઈલ ચાર્જર આઈડેન્ટી પ્રુફ, કેશ અને ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા હવામાન અનુસાર સામાન, સેનિટાઈઝર એન્ડ બેસીક ફસ્ટ એડ્સ લેવાનું પડશે
હાના, નાના વસ્તુઓ પણ ખુબ કામ લગે છે.
બિલકુલ બિલકુલ તમારી જોડે વાત કર્યું ને ખુબ અ મસ્ત લાગે છે હ બેેન તો ધ્યાન રાખજો, મળીશ હા. મળીશ મળીશ ઓકે
ફોન કરું છું.
ઓકે